કેમ છે?
બસ મજામાં તું કેમ છે?
બસ જો મજામાં શું કરતી તી અત્યારે?
હું રસોડામાં હતી રાતનું જમવાનું તૈયાર કરતી તી.
ઓ સરસ આજે શું બનાવવાનું છે?
આજે દાળ, ભાત, શાક, રોટલી અને સલાડ બનાવાનું છે.
ખુબ સરસ ઘરનું ભોજન હંમેશા સ્વાદિષ્ટ અને આરોગ્યપદ હોય છે ને?
હા હ બહારનું ખાવાનું ક્યારેક સારું લાગે પરંતુ રોજ માટે ઘરનું ભોજન જ શ્રેષ્ઠ છે.
હ હ સાચી વાત અ રસોઈ બનાવવાનો તને શોખ છે?
હા! મને તો નવી નવી વાનગીઓ બનાવવાનું ગમે. હું ઘણી વખત તો યુટ્યુબ પરથી રેસીપી જોઈ ને નવી ડીશ બનાવ છું
ઓ સરસ! તું અત્યાર સુધીમાં કઈ ખાસ વાનગી બનાવી છે?
મેં તાજેતરમાં પનીર ટીકા, વેજ પુલાવ અને ચોકલેટ કેક બનાવી હતી.
ઓ નાઈશ મને પણ પનીર ટીકા ખુબ જ ગમે છે.
તને સૌથી વધુ કયું ભોજન ગમે?
અ મને તો ગુજરાતી ભોજન જ સૌથી વધુ ગમે છે ખાસ કરીને ખીચડી કઢી છે ઢોકળા અને થેપલા જેવી વસ્તુઓ બહુ જ ભાવે છે
હા ગુજરાતી ભોજનમાં ખરેખર ખુબ સ્વાદિષ્ટ હોય તે ઉપરાંત તે પૌષ્ટિક પણ હોય જ છે
હા એજ આપણા ખોરાકમાં દાળ ભાત છે શાકભાજી અને અનાજનોો સારો સમાવેશ થાય છે
હા તો દિવસમાં કેટલા વખત ભોજન
હું સવારે નાસ્તો બપોરે જમવાનું અને રાત્રે હલકું ભોજન કરું છું
ખુબ સારું ઘણા લોકો તો નાસ્તો છોડે છે જે ખરાબ સેવ છે
હા કારણ કે નાસ્તો દિવસનું સૌથી મહત્વનું ભોજન માનવામાં આવે છે
તું નાસ્તોમાં શું લઈ શું કરે
હ હું તો ક્યારેક ઉપમા લઉં પોવા છે પોવા છે ઢોકળા સેન્ડવીચ એવું બધું લઈ લઉં એમ
હા ખુબ સરસ હું પણ સવારે આમ પૌષ્ટિક ખાવાનું લેવાનો પ્રયત્ન કરું
હ તને ફાસ્ટ ફૂડ ઉભા આવે છે
હા ગમે છે પરંતુ એમ મર્યાદ આમાં કે ક્યારેક પીઝા બર્ગર અથવા ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ લઉું
અચ્છા હું પણ ક્યારેક જ ખાઉં છું હા વધુ ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે સારું નથી
હા તેમાં બી આમ ચરબી મીઠું ખાણ બુ હોય એટલે
હ આજકાલના બાળકો પણ ફાસ્ટ ફૂડ તરફ વધુ આકર્ષાય છે
હા અને સાચું માતા પિતા એ તેમને પૌષ્ટિક ખોરાક નું મહત્વ સમજાવવાનું જરૂરી છે
અચ્છા પણ તારા માટે પૌષ્ટિક ખોરાક શું છે
આમ જેમાં પ્રોટીન હોય વિટામિન હોય ખનિજ તત્વો હોય કાર્બોહાઈડ્રેટ્ હોય ફાઈબર્ છે જે બધું આમ સંતુલિત માત્રામાં હોય
બરાબર દાળ દૂધ ફળો છે પછી લીલા શાકભાજી એ ખુબ જરૂરી છે
હા ખાસ કરીને ફળોશરોને શરીરને જરૂરી વિટામિન આપે છે આપણને
હ તને કયું ફળ સૌથી વધુ ગમે છે
મને તો કેરી છે સફરજન દાડમ આ બધું ખુબ જ ભાવ્યું ને તને
મને કેરી ખૂબ જ ભાવે છે અને કેરી તો ફળો ન રાજા પણ છે અને ઉનાળામાં કેરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે ત્યારે આપણે નહીં ખાતા ઉનાળામાં તો હું દિવસમાં ચાર થી પાંચ કેરી ખાઈ જ જાઉં છું
એકદમ સાચી વાત કે ઉનાળો આવ્યો નથી અને કેરી જે આવે એટલે ખાવાની તો મજા જ કઈક અલગ છે
હા એજ તું બાર જમવા જાય છે
હા પરિવાર સાથે ક્યારેક ક્યારેક રેસ્ટોરન્ટમાં જવું જમવા માટે
અચ્છા તારી મનપસંદ વાનગી કઈ છેમ
પનીર બટર મસાલા અને નાને મારું બહ જ મનપસંદ છે તને શું ભાવે
મને તો ઢોસા છે ઈડલી છે અને પાઉભાજી ખુબ બધ ભાવે છે
હા ઢોસા તો ખરેખર સ્વાદિષ્ટ હોય છે
હા અને તે હલકો પણ હોય છે
હ અને પાણી પીવાની ટેવ કેવી તારી
હું દિવસમાં આઠ થી દસ ગ્લાસ પાણી પીવાનો પ્રયત્ન કરું છું
હમ બહુ સારું પાણી શરીર ને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે
અ ખોરાક બગાડવું જોઈએ તને શું લાગે છે
બિલકુલ નહીિ ખોરાક ખુબ મૂલ્યવાન છે અને તેને બગાડવાનું ન જ જોઈએ આપને
હું પણ એટલું જ માનું છું કે જેટલું જરૂર હોય એટલું જ આપણે ડિશમાં લેવું જોઈએ
સાચી વાત ઘણા લોકો તો ભૂખ્યા રહે છે તેથી ખોરાક નું મહત્વ સમજવું બહ જરૂરી છે
હા એજ આજે વાત કરીને ખોરાક વિશે ઘણી નવી માહિતી મને જાણવા મળી
હા મને પણ ખોરાક માત્ર સંતોષવા માટે નથી પરંતુ આમ સારા સ્વસ્થ સ્વસ્થ માટે પણ જરૂરી છે
બરાબર સંતુલિત અને પૌષ્ટિક આહાર આપણને સ્વાસ્થ્ય અને શક્તિશાળી બનાવે છે
હા હા ખાસ કરીને તો યુવાઓનામાં આ વલણ વધારે જોવા મળે છે કારણ કે ફાસ્ટ ફૂડ ઝડપથી મળી જાય છે અને તેનો સ્વાદ પણ લોકોને ગમે છે
હા પણ લાંબા ગાળે તે સ્વાસ્થ્ય માટે ઘણું નુકસાનકારક પણ બની શકે છે
એકદમ સાચું વધુ તેલ ખાંડ મીઠું શરીર માટે સહેજ
મન તો લાગે છે કે આપણું પરંપરાગત ગુજરાતી ભોજન વધુ સંતુલિત છે
બલકુલ સાચી વાત જાણે આપણે દાળ શાક રોટલી ભાત છાશ આ બધું લગભગ બધા જરૂરી પૌષ્ટિક તત્વો મળી જાય આમાંથી
છાસ તો પાછું ખાસ કરી ઉનાળામાં ખુબ ફાયદાકારક છે તને ખ્યાલ છે
હા તો શરીરને ઠંડક આપે છે અને પાચન ક્રિયામાં પણ બહુ મદદ કરે આપણને થ
તું ક્યારે ઓર્ગેનિક ખોરાક વિશે તે જાણી સાંભળ્યું છે
હા ઓર્ગેનિક ખોરાકમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોને ઓછો ઉપયોગ થાય એટલે આપણા માટે ખુબ સારું એ
હ લોકો હવે તેના તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે તને કોઈ ખ્યાલ છે
હા કારણ કે તેઓ સ્વાસ્થ્ય માટેમ જીવનશૈલીને અપનાવવા માંગે છે એટલે
હ તારા મતે બાળકો માટે કયો ખોરાક સૌથી વધુ જ જરૂરી છે
બાળકોના દૂધ ફળો લીલા શાકભાજી દાળ અને સુકા મેવા આપવા જોઈએ આપણને
હ કારણ કે તેમની વૃદ્ધિ માટે યોગ્ય પોષણ ખૂબ જરૂરી છે
હા ઘણી વખત તો બાળકો શાકભાજી ખાવાનું આમ ટાળે જ છે
હા એ સાચું છે પણ માતા પિતા એ તેમને રસપ્રદ રીતે ખોરાક પીરસવો જોઈએ જેથી એ લોકોને તે વસ્તુ ભાવે
હા જેમ કે શાકભાજી છે તો સેન્ડવીચ કે અથવા પરાઠા બનાવી દે એમને ખબર ના પડે એટલે ખાઈ લે
હા એજ એક ખુબ સારો વિચાર છે
હા તો ક્યારેય રસોએ સ્પર્ધામાં ભાગ લીધો જ
ના પરંતુ એક વખત કોલેજમાં સેન્ડવીિચ બનાવવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો
પછી શું થાય તો
કઈ નને પછી હું જીતી નતી પણ બધાએ મારી સેન્ડવીચ ની ખુબ વખાણ કરી
વાહ એ પણ મોટી વાત છે
હા તને મીઠાઈમાં શું ગમે છે વધારે
ગુલાબ જાંબુ આઈસક્રીમ ખુબ ગમે
મને પણ આઈસ્ક્રીમમાં તો મને છે ને ચોકલેટ આઈસ્ક્રીમ બહુ જ ભાવે છે અને તને
હા મને પણ ખાસ કરીને કેસર તિસ્તા આઈસ્ક્રીમ તો મને બહુ જ ભાવે
હ તહેવારો દરમિયાન તો છે ને મીઠાઈની મજા જ અલગ હોય
હા દિવાળી પર લાડુ અને મોહન થાળુ ઉત્તરાયણ પર ચી્કી અને તલના લાડુ એટલે બહુ મજા
હા અને મને તો કા ચુકત્રી બહુ જ ભાવે છે બહુ એટલે બહુ જ
હા અને નવરાત્રી દરમિયાન આપણે ફળહારા અને હળવું ભોજન ખાઈએ
ખોરાક આપણા તહેવારો અને સંસ્કૃતિ સાથે પણ કેટલો જોડાયેલો છે ને
હા બિલકુલ દરેક રાજ્યની પોતાની વિશેષ વાનગી હોય છે
જેમ કે આપણે ગુજરાતમાં જ જોઈ લે ઢોકળા ખમણ પછી રાજસ્થાનની જે દાળબાટી છે પંજાબનું જે સરસોનું શાક અને મકાઈની રોટલી છે પછી જે અલગ અલગ સ્ટેટમાં બધાનું અલગ અલગ ભોજન હોય છે જે બધું સ્વાદિષ્ટ જ હોય છે
હા એ તો છે અને આપણેે આમ દક્ષિણ ભારત બાજુ જોઈએ તો ઈડલી ઢોસા અને સાંભળ તો બહુ મજા આવે ખાવાની
હા સાચી વાત છે ભારતમાં છે ને ખોરાક ની વિવિધતા ખરેખર અદભુત છે
હા અને દરેક વાનગીઓની પોતાની અલગ જ ઓળખાણ છે
હ શું તું ખોરાક સંબંધિત કોઈ ટીવી કાર્યક્રમ જોતી હતી
હા ક્યારેક રસોઈના કાર્યક્રમો આને ટીવી પર તો જોઈ લઉં એવું કશું નહીિ તેમાંથી નવી નવી વાનગીઓ શીખવા મળે આપણને અને સાચું ખોરાક માત્ર જરૂરી છે આપણા માટે બહુ જ અને ખુબ સુંદર વાત છે એ તો અને સારું હવે ખરેખર મોડું થયું પણ વાત કરીએ એટલી ઓછી છે આપડે કેટલા બધા જાત જાત ના ખોરાક આવે બધું આવે એટલે બધું કરવું જ જોઈએ આપડે ગુજરાતી જ જોુઓ ને આપણે ખીચડી કઢી ખાઈએ